જય શ્રી કૃષ્ણ. હ.
જય શ્રી કૃષ્ણ, કેમ છો?
બસ હું મજામાં છું, તમે કેમ છો?
બસ હું પણ મજામાં છું હું આ તો એ એમ કેતી હતી કે આપણને ક્યારેક-ક્યારેક આપણના ફ્રેન્ડ જોડે થોડુંક ટાઈમ પસાર કરવું જોઈએ કેટલા ટાઈમ કેટલો ટાઈમ થઈ ગયો આપણને મલી મળીને તો આપણે ક્યાંક વિચાર કરીને કોઈક જગ્યા પર મળીએ? પછી
હા-હા, જરૂરથી મળીએ આ તો બહુ તમે સારું વિચાર કર્યું આટલો સારો વિચાર છે કે આપણને જો આપણા ફુરસતના થોડા સમય આપણા મિત્રો સાથે જરૂરથી ગાળવા જોઈએ જેનાથી આપણને જયારે આનંદ થાય તો આપણે જે જી જીવન જીવવાનો જે અ ઉત્સવ અ જે તરીકો હોય છે ઈમાં પણ આપણે બદલાવ આવે છે અને આપણે જયારે ખુશ હોઈએ છીએ તો આપણે આપણા પરિવારની બધાની કાળજી પણ સારી રીતે કરી શકીએ. તો પોતાના માટે પણ આપણને થોડો અમૂલ્ય સમય જરૂરથી કાઢવો જોઈએ.
હા, એ જ ને એવું જ હું વિચાર કરતી હતી કે આપણે થોડાક ટાઈમ કેટલા ટાઈમ થઈ ગયો આપણને મળીને તો કે આપણે મિત્રો જોડે મળીએ તો આપણને કેટલું ઘણું એકબીજા સાથે મળીએ તો કેટલી ઘણી વાતો ભેગી થઈ જાય છે તો આમ થાય કે કેટલો ટાઈમ અમ્મ- આમ અ પ મન પણ નહી થાય કે હવે આપણે એકબીજાને ઘેર પાછા રિટર્ન થાય કારણ કે આપણની વાતો પૂરી જ ના થાય કેટલી કેટલા કેટલી વાતો ભેગી થઈ જાય છે આપણની.
બિલકુલ, તમે બહુ સાચી વાત કીધી કે જયારે મિત્રો સાથે આપણે મળીએ તો કેટલા યાદગાર પલો એવા હોય છે કે અ આપણે એનો અનુભવ જ કરી શકીએ છીએ આપણે કાઈક એના વિશે આપણે અ કઈ નહી શકીએ અને રમત રમતમાં અને વાતો વાતોમાં એટલી વાતો થાય છે એટલી બધી વાતો થાય છે કે આપણે ભૂલી જ જઈએ છે કે કેટલો સમય એમાં પસાર થઈ ગયો અને મિત્રો સાથે જો આપણે સમય અ વિતાવીએ તો આપણું મન પ્રસન્ન થાય છે આપણે-આપણે તનાવથી મુક્ત થઈએ છીએ, પછી આપણે જો આપણા જીવનમાં શું ચાલતું હોય એમાં પણ આપણને પ્રગતિ માટે પણ આપણા મિત્રો આપણને કોઈક સારા જે છે વિચાર આપે છે કે આપણને કઈક ક્યાંક આપણે અટકી જતા હોઈએ વિચારમાં આપણે ક્યાંક અસમંજસ્ય મહેસૂસ કરતા હોઈએ તો એ એમાં પણ આપણને મિ ત્ર અ મદદ કરે છે કે આપણે ડિસિઝન લેવામાં કોઈ બી પ્રકારનું કોઈ આપણે નોકરી કરતા હોઈએ કે આપણા સંબંધોમાં કોઈ ઉતાર ચઢાવ ચાલતો હોય તો પણ મિત્રો સાથે આપડે જયારે વાત કરીએ તો થોડું મન હલકું થઈ જાય છે.
હા એ તો એકદમ સાચી વાત કરી કે ભાઈ એની જોડે વાત કરીએ તો આપણનું મન કેટલું હલકું થઈ જાય છે અને એટલા કેટલો ટાઈમ પણ થઈ ગયો તો આપડણે મળીએ તો એમાં આપણને એકબીજાને બારેમા વાતો કરીએ કેટલી વાતો પણ ભેગી થઈ ગઈ છે એ વાતો જૂની જે યાદો છે અને મજેદાર કેટલી મજેદાર ઘટનાઓ ઘટે છે એ માટે વાત યાદો યાદ કરીને કેટલો કેટલી હસી આવે છે અને કેટલી મજા પડે છે તો એ પણ યાદ આવે છે કે કેટલા ટાઈમ થઈ ગયા તો આપણે મળ્યા નથી અને એ હસી આપણે હસ્યા નથી તો એ યાદ કરીને કેવું થાય કે હા ભઈ આપણને થોડોક ટાઈમ તો નીકાળીને આપણના મિત્રો જોડે મળવું જોઈએ. અને પછી મને તો ફિલ્મ પણ જોવા જવું છે તો આપડે બધા સાથે મળીને એકવાર ફિલ્મ જોવા જઈએ તો પણ કેટલી મજા આવશે.
હા-હા, ચાલો ને જરૂરથી તમે તો બહુ ચોક્કસ અને બહુ સારો અ પ્લાન બનાયો છે કે અ સમય થોડા-થોડા સમયમાં, ટૂંક સમયમાં આપણને પણ એવો અ કઈને કઈ પ્લાન બનાવવો જોઈએ સમય ગાળવો જોઈએ સાથે તો જેના શું છે કે જે આપણે જે રોજ રોજિંદાના કામકાજ છે એમાંથી થોડોસો આ આપણા માટે જો સમય મળે અને આપણા મિત્રો સાથે જે આપણે અ વ સમય ગુજારીએ છીએ તો એ બહુ જ એ ગુણવત્તા વાળો સમય હોય છે અને જીવનમાં અ એવું છે કે બધા જ પ્રકારના આપણને આનંદ લેવા જોઈએ તો મિત્રો સાથે કેટલો ખુશી અનુભવીએ છીએ તો આ આનંદ અને સુખથી પણ આપણને અ જરૂરથી અમ ગાળવો જોઈએ પસાર કરવો જોઈએ આ સમય પણ.
હા, એજ ને આપણને એજ તો ટાઈમ છે જ્યાં આપણે મિત્રો જોડે હસી મજાક કે ટાઈમ બતાવી શકીએ, કોઈ પણ જગ્યાએ જઈ શકીએ, એન્જોય કરી શકીએ પછી તો એવો ક્યારે આપણને સમય મળશે નહી કે આપણને અ વધારે આપણને વ્યસ્ત થઈ જવાના. હવે પણ આ આપે બધા કેટલા વ્યસ્ત થઈ ગયા છે પોતાની અ જીવનમાં કે આપણને એટલો ટાઈમ મળતો નથી આપણના મિત્ર જોડે મળવાનો તો ક્યારેક આપણને આવું કરવું જોઈએ કે આપણે થોડોક ટાઈમ નીકાળીને મિત્ર જોડે ક્યાંક જઈએ કે પછી કંઈક રમત પણ રમી શકે કે એમાં પણ ઘણો મજા આવે જેમ કે કોઈ ક્રિકેટ, ફૂટબોલ છે કે પછી ખોખો એવા બધા આપણે એક બીજા સાથે રમત રમીએ તો અ આપણની બાળપણની યાદો કેટલી તાજા થઈ જાય આપણને કેટલો મજા અનુભવે. તો એ બધું પણ આપણને ક્યારેક કરવું જોઈએ.
બિલકુલ સાચી વાત કરો છો તમે અને જોનો મિત્રો સાથે જે વિતાયેલો અ સમય હોય છે ને ઈ સૌથી સુંદર અને યાદગાર હોય છે કારણ કે મિત્રો અ આપણે આપડી જે બધી મનની આપણે જે આપણા આપણે બી પેલા કેવી રીતે રહ્યા કેટલા બી મોટા મિત્ર અ ચાહે કેટલા બી મોટા સ મોટા થઈ ગયા હોય કે કેટલો આપણે વચ્ચે અ ટાઈમથી આપણે લાંબા સમયથી નહીં મળ્યા હોય પણ તો પણ મિત્રો સાથે જયારે આપણે ફરીથી મળીએ છીએ ત્યારે એવું લાગે છે કે એ આપણને કેટલું સાર થી જયારે આપણે શાળા કે અ કોલેજમાં ભણતા હતા તો આપણને બહુ સારા આપણા આપણને બ આપણા કરતા પણ વધારે એ આપણને ઓળખે છે તો અ એ હા. તો એ પણ એ કેટલો પણ લાંબો એમાં ગેપ થઈ જાય પણ જયારે આપણે એનાથી ફરીથી મળીએ તો એવું લાગે કે જાણે કે કાલે જ મળતા હોઈએ ને એવું જ આપણને અનુભવ થાય છે તો આ બહુ સારો અનુભવ હોય છે અને જરૂરથી આપણા મિત્રો સાથે કાઢેલો સમય આપણે બહુ જ આપણા માટે બહુ જ યાદ યાદગાર હોય છે તો આપણને જરૂરથી આ યાદગાર પલ તો માળવવા જોઈએ.
હા એકદમ સાચી વાત કરી કે આપણને મિત્રને કેટલા ટાઈમ પછી પણ મળી તો એવું થાય કે આ આપણે કાલે જ મળ્યા હતા તો એ એક અલગ જ અનુભવ હોય છે મિત્ર જોડે તો ટાઈમ ક્યાં નીકળી જાય ખબર પણ ન મિત્ર જોડે તો આપણે કેટલી કેટલી વાતો પણ કરીએ આપણને લાગે કે હા આપણી વાતો ક્યારે પૂરી ના થાય આપણને એકબીજા સાથે બેસીને કેટલી બાબતો વિશે જાણવા મળે એકબીજા ની કેટલી આપને ખીખી કરીને એકબીજાને ઉડાવીએ પછી મજા કરીએ અને એમાં કેટલો મજા છે મિત્ર જોડે અલગ આપણને થોડોક ટાઈમ પોતાના મિત્ર માટે નીકળીને એ મિત્ર જોડે ટાઈમ પસાર કરવું જોઈએ કોઈ જગ્યાએ જવું જોઈએ કે કોઈ પ્રવાસ કરવું જોઈએ કે કોઈ મજેદાર પલ એકબીજા સાથે કોઈના ઘરે જઈને પછી ચાય નાસ્તો પણ કરી લો તો પણ એમાં પણ એક અલગ જ મજો હોય છે તો મિત્ર જોડે કઈ કોઈ પણ થોડોક ટાઈમ આપણને પસાર કરવું જોઈએ.
અને જો મિત્રો હોય છે ને આપણે ભણતા હોઈએ ત્યારથી એ આપણા જિંદગીમાં હોય છે તો એ ખાલી એટલું જ નથી કે એ કોઈ એવો રિશ્તો છે પણ એ એવો રિશ્તો થઈ ગયો છે કે જે બિલકુલ પારિવારિક થઈ ગયો છે કારણ કે આપણા જે પરિવાર વાળા છે એ પણ એમને બહુ જ સારી રીતે ઓળખતા હોય છે એ પણ એમને બહુ જ સારી રીતે જાણે છે એ પણ આપણો એક પરિવારનો જેમ કોઈ સદસ્ય કે ભાગ ન હોય એ પ્રમાણે હોય છે તો એ બહુ જ સારું લાગે છે આપણા આપણા સાથે- અને આપણા પરિવાર સાથે આપણે જેમ કે તમે કહો છો કે કોઈના ઘરે જઈને ચા નાસ્તો પણ કરી લઈએ એક મ્ર મિત્ર ના સાથે તો પણ આપણને બહુ સારું લાગે છે. તો એકદમ ચોક્કસ વાત કરી તમે કે મિત્રો એ આપણા માટે બહુ જ મહત્વપૂર્ણ હોય છે જીવનમાં. અને આપણને એમના સાથે જરૂરથી ગુણવત્તાયુક્ત સમય જરૂરથી આપણને પસાર કરવો જોઈએ અને વધુ થી વધુ આપડે અ અ મળવાનું પ્લાનિંગ કરવું જ જોઈએ કારણ કે બઉ આપણા જે વ્યસ્ત જીવનમાં આપણે ભૂલી જયે છે કે આપણે મિત્રો પણ આપણા અ જીવનમાં બહુ મહત્વપૂર્ણ ભાગ રાખે છે.
હા એ તો છે જ મિત્ર આપણના જીવનમાં કેટલું મહત્વપૂર્ણ ભાગ રાખે છે તો આપણને થોડુંક ટાઈમ નીકળીને મિત્રો જોડે ટાઈમ પસાર કરવો જોઈએ, એનાથી આપણને માઇઈન્ડ પણ ફ્રેશ થઈ જાય, આપણને દિમાગ પણ શાંત થઈ જાય, અને આપણને કુછ નવું એકબીજા વિશે પણ જાણવા મળે. કે હા એમની એની લાઈફમાં શું ચાલી રહ્યું છે કે આપણે પણ પોતાની લાઈફના બારે મા એનાથી વાત કરી શકીએ કઈક સુખ દુઃખ ની વાતો કરીએ તો આપણ ન મન હલકો થઈ જાય તો એ એ માટે આપણને મળીને કઈક કઈ કોઈક જગ્યાએ કે પછી કોઈના ઘરે કે કોઈ કોઈ પણ જગ્યાએ મળીને આપણે એન્જોય કરી શકીએ છેએ કે કોઈ ફરવા જઈ જઈ શકીએ છે તો એનાથી આપણનો રિશતો પણ મજબૂત બને છે અને એકબીજા વિશે પણ ઘણું બધું જાણવા મળે છે.
બિલકુલ સાચું કહો છો, મિત્રો સાથે વિતાવેલા સમય અને અ જે હોય છે એ માત્ર આનંદ જ નથી આપતું પણ આપણને બહુ જ સુકૂનમ બહુ જ એવું નવરાશ ના પલ એવું લાગે છે કે આપણે કઈક જીવનમાં કઈ ભૂલી ગયા હતા. જીવનમાં કઈ વસ્તુ આપણાથી છૂટી રહી હતી એ આપણને મળી ગઈ છે જો આપણે એ રીતે એમના સાથે અ અ વ સમય પસાર કરીએ. અને વ્યક્તિને પોતાના મિત્રો માટે કાળ સમય તો કાઢવો જ જોઈએ એ તેમના સંબંધોને પણ સુંદર બનાવે છે કે જયારે બહુ ગેપ થઈ ગયો હોય મિત્રો સાથે મળીને તો આપણે થોડોક સમય એવો જરૂરથી કાઢવો જોઈએ કારણ કે એમના વચ્ચેનો જે અમ મિત્રતા શું માંગે છે કે સમય સમય જ માંગે છે. મિત્ર તા આપો કોઈ એવો રિશ નથી કે જેનાથી આપણને જેમ કે મા બાપ પ્રત્યે કોઈ આપણો ફર્જ હોય કે એવું કઈ જિમ્દારી નથી હોતી એ ખાલી એવો એવો રિશ્તો હોય છે જેમાં આપણે બેવું એકબીજાના માટે હમ્મ અ જો નિસ્વાર્થ પલ એમ નિસ્વાર્થ તા થી આપણે એકબીજા માટે વિચાર કરીએ તો આ સંબંધ બહુ જ સારો થઈ થઈ શકે છે.
હા એકદમ સાચી વાત કરી એટલે જ તો હું કેતી હતી. કે ચાલો ને કઈક એક દિવસ ડિસાઇડ કરીને આપણે બધા કોઈક જગ્યાએ મળીએ કે કોઈક ફિલ્મજ હોવા જઈએ તમે પણ મને જણાવજો ત કે આપણે બધા અ દોસ્તો એક વાર પાછા મળી લઈએ. તો મને પાછો એક
યા તો બવ જ યાદગાર રહેશે અને બધા માટે બવ જ સારું પલ પણ રહેશે તો જરૂરથી આ વ્યસ્તતા ની અ જે આપડી રૂટીન છે એને મૂકીને અને જરૂર થી સમયમાં થોડો કાઢીને આપણે જરૂર થી મળીશું.
હા ભાઇ એજ ને ચાલો પછી મળીએ આપડે ધ્યાન રાખજો તમે જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.